હાલો.
હા મિત્ર.
હા મિત્રો અવાજ આવે છે.
હા મિત્ર આવે છે અવાજ.
હા. હા મિત્ર આપલે પ્રોજેક્ટ એથી અને તેને જીવન ધોરણ વિશે વાત કરવી સે. શું તમને ટાઈમ મળશે તો. થોડો ટાઈમ આપશો આ પ્રોજેક્ટ માટે હા. શું મિત્રો તમે જણાઇ શકશો ખેતી વિશે કઈક માહિતી.
હા મિત્રા હું જળા ઇ શકું છું. અ આપણું આખું ભારત એક. કે એકદમ કૃષિ પ્રધાન દેશ છે મિત્ર. તો હું હમણાં તો ગામડામાં જ છું. તો મને ખબર છે હવે ચોમાસાની સિઝન. ચાલુ થઈ ગઈ છે તો બધા લોકો મળીને ખેતી કર. હોય છે આ. બધા લોકો પોતપોતાના જમીનમાં. જે પોતપોતાની જમીન હોય છે એમાં ખેતી ક કરી રહ્યા છે. અને પછી. અ શિયાળાનો સિઝન આવવાની તૈયારીમાં. હોય છે ત્યારે એ ખેતીની કાપણી શરૂ કરી દે છે. કાપણી શરૂ કરી અને જે. ભાત મળે એ. પોત પોતાના ઘરે બધા આમ સરખી રીતે મૂકી દે. તો મિત્ર આમ. આપણા દેશની મોટી વસ્તી ખેતી પર આધાર રાખે છે. ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે. કારણ કે તે આપણા માટે અનાજ શાકભાજી ફળો કઠોળ અને અન્ય ખા. પદાર્થો નું ઉત્પાદન કરે છે. ખેડૂત ના પરિશ્રમ વગર આપણું જીવન શક્ય જ નથી મિત્ર. અ ખેડૂત નો દિવસ. વહેલી સવારે શરૂ થાય છે. તે પોતાના ખેતરમાં જઈને જમીન તૈયાર કરે છે. બીજ વાવે છે પાકને પાણી આપે છે ખાતર અને દવાઓનો. ઉપયોગ કરે છે અને પાકની સંભાળ રાખે છે. આ તમામ કામ ખુબ જ મહેનત અને ધીરજ માંગે છે. ખેતી સંપૂર્ણપણે પ્રકૃતિ. પ્રકૃતિ પર આધારિત છે મિત્ર. સમયસર સમયસર વરસાદ ના પડે. વધુ વરસાદ થાય દુષ્કાળ આવે અથવા વાવાઝોડું આવે. તો પાકને ભારે નુકસાન કરે છે મિત્ર આ ઉપરાંત ખા. ર બિયારણ જંતુનાશક દવાઓ અનેજી ત્રીજી. ડીઝલ ના વધતા ભાવ. ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની જાય છે મિત્રો. ઘણી વખત ખેડૂતોને તેમના પાક. પાક નો યોગ્ય ભાવ પણ મળતો નથી. અ જોઈએ તો આધુનિક ખેતી. અ આધુનિક સમયમાં ખેતીમાં નવી ટેકનોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે. જેમ ટેક્ટર. પછી ડીરીપ ડીરીપ સિંચાઈ. સ્પ્રિન્કલર સિસ્ટમ પછી સુધાયેલા બિયારણ અએને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ ઉપયોગ થી ઉત્પાદન વધ્યું છે સર સરકાર પણ ખેડૂતોને વિવિધ યોજનાઓ પાક વીમો સહાય અને તાલીમ દ્વારા મદદરૂપ કરે છે મિત્ર અં આટલોક તમને હું મિત્ર કહેવા માગુ છું જે મેં કીધું તે
હા મિત્ર તમારી વાત તદન સાચી છે તો આપલે જોવા જેઈ તમે કીધું તેમ આધુનિક ખેતી માં કેટલીક સગવડો માટે એ લોકોનો વધારે ખર્ચો થતો હોય જેમ કે ટ્રીપ સિંચાઈ તમે જનાય્વુ તેમ ને સ્પ્રિન્કલિંગ સિંચાઈ અન્ય ટેક્ટર વગેરેનો ખર્ચો થાય જ છે ખેતી માં તેથી ખેડૂતોને વર્ષમાં એક બે વાર મોસ્ટલી ખેડૂતો ખેતી કરતા હોય તો એ લોકોને કેટલી વાર છેતરપિંડી જોવા મળે છે. મુખ્ય કરીને એમ જોવા જઈએ તો એ લોકોને બિયારણ ખરીદવા. એટલા મોઘામાંઘા બિયારણ હોય, તો એ લોકો ને એમ તો મંજૂરી ભી નહી નનીકળતો નાના નાના ખેડૂતોને તો. મોટા ખેડૂતોને ફાયદો થાય પરંતુ આપલા વિસ્તારમાં વર્ષમાં એક વાર ખેતી કરે, એ લોકોને પીઆર એવુ ટટેક્ટરનો વગેરેનો ખર્ચો કરતા જ એ લોકો ન વધારે ખર્ચો થઈ જાય છે. શું તમે કંઈક એના વિશે નવી સગવડતાઓ વિશે કઈક જણાવી શકશો?
હા મિત્ર, નવી સગવડતા વિશે તો ખેડૂતો પોત પોતાના મત હિસાબે બરાબર અ પાકની વાવણી કરે છે, અને એ લોકો પૂરતું ખાવાનું ખાવાનું પાક અલગ રાખે છે અને એ લોકોનું જયારે આમ જ્યારે લોકોની પૈસાની જરૂર હોય છે તો મિત્ર થોડાક પાક એટલે થોડોક જેમ પાકમાં રીતે તો ભાત છે. તે થોડોક ભત વેચીને પોતાનું જીવન ગુજારી લે છે મિત્ર. પણ ભાવના વધારા કારણે ને. અ જે મેં કીધું પછી ના એમ જ કે પેટ્રોલ નો ભાવ એમાં બધ વધારો થાય તો મિત્ર ખેડૂતોને ઘણું નુકસાન થાય છે.
એટલા માટે જો ભાવનો ઘટ ઘટાડો ન થાય તો ખેડૂત ને પણ સંતોષ મળે છે. જેમ ત તમે પણ મિત્ર ગામડાના જ હશો.
હા મિત્ર
હા તમારા બાજુ આપણા બાજુ બધા બાજુ તો ખેતી ખેડૂતો કરે જ છે સમયસર.
હા મિત્ર તો આપડે જોવા જઈએ તો એમ બધા ખેડૂતો એ ખેતી તો કરવી જ જોઈએ એ તો યોગ્ય છે. ઘણું સારું હોય છે. કેમ કે જો એ ખેડૂત ખેતી ના કરે તો એ લોકો લોકો નું ભરપોષણ કેવી રીતે ચાલે ભરપોષણ ચલાવા માટે અ ખેડૂતો એ ખેતી તો કરવી જ જોઈએ. નહી દર વર્ષે ખેતી નો દર વર્ષે કાર્ય ચાલુ જ રહે છે. તો મિત્ર તમારા બાજુ કયા કયા પાકોની ખેતી કરે છે કરે. તે જરાક જણાવશો.
મિત્ર અમારી બાજુ મુખ્ય એ વર્ષમાં એક વાર ખેતી થાય તેમાં ડાંગરનો પાક વધારેમાં વધારે થાય ને બીજી નાની મીઠી જેમ કે નાગલી અન્ય જુવાર આપલે તુવેર બીજી આવત વધારે મુખ્યત્વે જોવા મળે છે મારા વિસ્તારમાં. ડાંગર ની ખેતી લગભગ તો નેવ ટકા જેવી મારા વિસ્તારમાં થતી હોય બાકીનું દસ ટકા બીજું નાનુ મોટું કઠોળ ની વગેરે નું થતું હોય ને તેમાંથી મારા ઘેરે લગભગ દસ ખાન કેન્ડા જેવા રોપે છે. પેલાના જેવા વધુ ખેતી ના કરતા અમારા અમારે બાજુ હવે. કેમ કે એ લોકોને ખર્ચો ને એ લોકો મહેનત કરવા ના મામાંગતા હોય એટલે.
હા મિત્ર.
તમારી તમારી સારી જમીન હશે ને ફળદ્રપ ફળદ્રુપતા વાલી જે વગેરે.
હા મિત્ર થોડીક જમીન છે એ એમાં ભાત રોપી ડાંગર રોપી ને અમે કામ ચલાવેલી છું.
હા.
તો મિત્ર એમ કવા જઈએ તો ક્યારે આપડે ખેડૂતોનું આપણે પરિશ્રમ ખેડૂતો જો પરિશ્રમ કરે છે એનું સન્માન આપણે યોગ્ય ને યોગ્ય રીતે કરવું જ જોઈએ કારણ કે પ્રાચીન કાળમાં ઘણા ખેડૂતો હતા એટલે હવે તો નહી રહ્યા ખેડૂતો. પ્રાચીન પ્રાચીન કાળમાં ઘણા ખેડૂતો રહ્યા રહી ગયા. એ લોકો બરા એમ વધુ વધુ પ્રમાણમાં ખેતી કરતા હોય છે. એટલે વધુ પ્રમાણમાં ખેતી કરવાના કારણે એ લોકોને એ સરળતાથી આવક મળી જાય છે દર વર્ષની. પરંતુ આજના સમયમાં આધુનિક ડિજિટલમાં તો હવે આવું શક્ય બનતું જ નથી. જે પદ આજુબાજુ જ ગામડાઓમાં પોતપતાનું સ્રીફ ખાવાનું અને એમ ખાવાનું ચલાવવા માટે જ ખેતી કરતા હોય છે. કારણ કે હવે તો જંગલ જંગલોમાં હવે ગામડાઓમાં તો વધુ પડતા તો ડુંગરા જ હોય છે. એટલા માટે વધુ પડતી જમીન પણ હોતી નથી. એ વધુ પડતા જમીન ના કારણે ખેતી વધુ પણ થઈ